હા બોલો મજામાં
હલો.
હલો આવે છે અવાજ
હલો
હલો
હલો
આવે છે અવાજ?
હલો
હાલો હલો
હલ્લો, અવાજ આવે?
હા, આવે છે મને તો. હલો હલો
હલો
હલો
હલો
આવે છે અવાજ?
હા હા હા, કેમ છો? બોલો બોલો.
બસ જોઓ મજામાં, તમે કો.
બસ. તમે જમ્યા?
હો, હમણાંજ જમીન આયા ઉપર.
એવું છે, ચાલો કેવું ચાલે તમારે, કેવી છે તમારી તબિયત?
હા, તબિયત થોડું બેક પેઇન નું ચાલ્યા કરે છે
એવું એમ, બરાબર. કેવું ડોક્ટર શુ છે કે તમારુ? બસ આ જમ્યા, અને થોડુંક કામ કરતી, મેં કીધું લા આસી ને યાદ કરે
આ હા
શુ છે, તમારા બેક પેઇનનું ડોક્ટર શું કે છે?
કઈ નઈ એટલે પેલું ગાદી માં થોડું પ્રોબ્લેમ છે. હે, ગાદીમાં નસ દબાય છે. હમ્મ એના લીધે થોડી પગ માં અસર ને એવું થાય. હલો હાલો હલો હલો
અવાજ આવે?
હા, હવે આયો.
કોઈ સ્પેશિયલ સ્પાઈન સર્જન ને બતાવોને તમે. તમારે એ થઇ જાય સરસ.
બઉ બધા જણને બતાયુ.
એવું છે એમ.
હે.
બરાબર, એ સ્પેશિયલ ડોક્ટર હો ને, એ તમને સપોર્ટ સારો કરે
હા, બોઉ બધા જણને, હમ્મ
એના માટે તમારે થોડી ટ્રીટમેન્ટ લાબી ચાલે પણ તમને એનાથી સારું થઈ જાય સો ટકા.
હા.
ઓપરેશન બોપરેશન ની કરાવ કારણ કે ઓપરેશન એમાં સક્સેસ નહી હોતા.
બરાબર. ના ઓપરેશન તો મારે એમ પણ નથ કરવવાનું.
પણ બેક પેનમાં કેવું હોય કે તમારે થોડો આરામ બી જરૂરી છે. ઘરમાં થોડું કામ નો લોડ વધારે છે અમારે એટલે પછી
તમે મળ્યા હતા કોઈ સ્પાઈન સર્જર ને તમારા શહેરમાં કોઈ સ્પાઈન સર્જર સારો
બઉ જણ બહુ જણને બતાવ્યું એમ આરઆઈ ત્રણ વખત કરાયું.
બરાબર શું કે છે ડોક્ટર એમ એમ આર આઈ
નસ દબાય છે એવું જ કે છે એટલે નસ દબાય છે એમ. બનેલું વાંકુ ની વળવાનું વજન વાળું નહીં ઉચકવાનું
એવું બધું ના કરે છે ને
હોમ હાઉસ વાઈફ હોય લોકોને તો ખાસ થતી હોય આની અંદર
ના કરે ને છોકરીઓ હોય એ હેલ્પ કરે પછી એ ઘરે હોય તો એ હેલ્પ કરે એમ. હમ્મ અને કોરી લેવાનું હોય ને એટલે એ લોકો બધું બાર વાસણ ને એવું હોય બધું મૂકી દેય આ તે અમુક વજન વાળું હોય એ લોકો કરી દે હું નહી કરતી.
ફેમિલી ફેમિલીને સપોર્ટ કરવોજ પડે આવા ટાઈમમાં ના કરો તો પછી ક્યારે કરો પછી તમે
હા એજ ને નેતા પછી વધી જાય તો પછી એ ઉપાધી હા એજ વધી જાય તો પછી ખોટી ઉપાધિ વધારે થાય.
હા પછી ઓપરેશન કરવી તો મેળ ના પડે એનીં અંદર.
હમ્મ ના એજને
ના સમજો ફેમિલી તમને સપોર્ટ કરે છે તો
હા કર છે અમારે એવી કશી બીજી મગજમારી ની
હા તમારી ડોટર શું કરે છે તમારી ડોટર
બસ નાની બીસી એ કરે છે મોટી ના હમણાં મેરેજ કરાયા વરસ થયું એને મેરેજ
ઓહો શું વાત છે મેરેજ કર્યા એમ સરસ સરસ તમારા દામાડ શું કરે જમાય
જમાય અત્યારે લંડન છે.
ઓહો ફાઈન સરસ અને બેબી ક્યારે જશે.
બેબી નું હજી છ મહિનાની અંદર કે છે પ્રોસેસ કરશે.
એવું બરાબર તમારે નાની ડોટર
નાની ડોટર બીસી એ કરે છે ફોરેસ્ટ ભણવાનું ચાલે છે ને હમ્મ. હમ્મ એ બંને સેટ થઈ જાય એટલે શાંતિ
હમ્મ.
તમે તો હાઉસ વાઈફ જ છો
હા હું તો ઘર નું હજી માર તો સસરા છે પિલામ નૂ આ બધા નું કરવાનું એટલે આપડું મેર ના પડે.
બરાબર તો અત્યાર સમય એવું છે બધા બધાએ જોબ કરવી જ પડે કારણ કે અતારે મોંઘવારી એવી છે. પછી અને તમારે જોબ બધા કમ્પલસરી કરવી પડે એવી છે.
હા અત્યારે મોંઘવારી બી એટલી છે, ને બધું એટલે મેર પડે એવો નથી પણ હવે શું કરીએ મારા સસરા ને બધું પહોંચી નહીં વરે પણ એમ કેવું તકલીફ તો પડે એમને એવી તકલીફ તો પડે જ
બરાબર.
પણ હવે જેન્ટસ માણસ તો કેવાય આપણને કઈ શું ફાયદો મળવાનો છે, એમને એટલે અંદર અંદર લડ્યા કરે કે આપણને કે ની
હાઉશ પોતાનું છે, તમારે
હમ પોતાનું છે.
બરાબર તમાર હસબડ જોબ કરે
હમ જોબ કરે છે.
સારું કેવાય પચ્ચી વરસ એટલે
હમ ભગવાનની દયા
અચ્છા એ તો હારુ કેવાય થાય છે, મ પોહચી વરસ એ લોકો
હા એ તો ઉપરવાળા ની દયા આપડે
હ તમે પહેલાથી હાઉસ વાઈફ જ છો?
ના હું પહેલા જોબ કરતીતી બેબી ને ન હતો ને ત્યારે
હમ હમ
થોડી ઘણી નાની છુટક છૂટક જોબ ને એવું કરતીતી પછી જવાબદારી બો વધી ગઈ એટલે એ મારે સાસું ને શ્વાસની તકલીફ હતી.
બરાબર બરાબર
કરનાર હું એકલી જ હતી પછી બે ડોટર થયી એટલે પછી બિલકુલ ઘરની બહાર નીકળવાનો એવો ટાઈમ જ નથ મળ્યો.
બરાબર.
હમ કારણ કે છોકરાઓને સ્કૂલ મુકવા જવાનું તૈયાર કરવાના પછી સાસ સુ સસરાનું બધાનુ ખાવા પીવાથી માંડીને એમનું ટિફિન કરવાથી માંડીને
હમ હમ.
દેવ કસો પડ્યો એ છો કરા હવે મોટા થયા એટલે થોડી શાંતિ થઈ ગઈ
બરા ચાલો ભાઈ જો છોકરો ભણતા થઈ ગય ટેન્શન નહી હો તમારે
એમનું કરતા થઇ ગયા છે, એટલે બો વાંધો નહી
સમાજમાં કોઈ ઉભું રહેવાનું પાછ બધું કરતા કરતા
હા કઈ નુ કઈ ચાલુ જ હોય છે, તો કોઈ સાજુ, માધું મેરી
તમા હ હસબન્ડના બેનો છે?
હા છે, ને ત્રણ બહેનો છે.
ઓહ હસબડને ભી ત્રણ એમ?
હમ.
બરાબર.
હમ્મ.
તો સરસ આ બધા મેપ મોટા સૌથી.
ના અમે નાના છીએ સૌથી.
એલા એલા એની બેન નો મેરેજ હે તમને ત્યાં. તમારા હસબન્ડ ની બેન જે હોય તમાર નણંદ કે તમાર શું કો. એ મેરીડ છે બધા?
હા મેરીડ છે ત્રણે ત્રણ.
બો ચિંતા નહી હોતીબર.
હમ્મ એ બધા પોતપોતાનું ઘરે એટલે શાંતિ. સુખી છે બધા પોતપોતાની ઘરેે.
આતા જતા છે ને તમારે ઘેર.
હમ્મ આવે ને વાત પ્રસંગે આવે હવે બધાને પેલા જેટલો ટાઈમ ના મળે એમ હવે બધા છોક પ્રો ભણતા હોય આ જબ કરતા હોય.
પેલા બધા બઉ આવતા હતા કારણ કે બધા છોકરા નાના ને એટલે વેકેશન કરવા આવેલા તે હવે કોઈ નઈ એટલું બીઝી લાઈફ થઈ ગઈ ને હવે બધા ને. હમ્મ એટલે અવે ઓછું આવે.
તમારે ના શું કેવાય બને શું કે તમા નણંદ ના વરને શું કે એ લોકો શું કરે? એમ તો અહી શું કરે?
હા એક રેલવેમાં છે ગવર્મેન્ટ
ઓહો સરસ.
હમ્મ અને બે જીજાજી છે એક પેલું બેડ ટાઈપ કરે છે ગાડી નું કરે છે.
ઓ ડ્રા ડ્રા ડ્રાઈવિંગનું કરે.
હમ્મ ડ્રાઈવિંગ નું કરે છે અને ત્રીજા છે એ આ ઓ
હ શું કેવાય દવાખાનનું ને હોસ્પિટલનું ને થોડું દવાઓ ન ને એવું બધું કરે છે. એ થોડું જો મેડિકલ લાઈનમાં છે હમ્મ. સૌથી મોટા મેડિકલ લાઈનમાં છે.
સરસ સરસ તો આમ જોઈ તો વેલ્સેટ જ કેહેવાય ને આમ.
હા બધા પોતપોતાનું લઈને બેઠા છે તો શાંતિ છે.
લોકો આવતા હશે ને તમારા ઘરે?
આવેને.
એવું.
બે બીન મેરેજમાં આયા હતા બધાને વરસ થઇ ગયું કારણ કે હવે એટલો બધો કોઈને ટાઈમ મળતો નથી. કેમ કે બધા ને રવિવાર ની રજા હોય. એટલે અમદાવાદ બધા રહે છે એટલે એમને કેવું કોકનું કો એ લોકોને આવતું જતું હોય એમને ક્યાંય જવાનું હોય.
કોક થાકી ગયું હોય રેવાની રજા હોય એટલે કોઈ એટલું આવે નઈ.
ગુજરાતમાં અમદવાદ આયવુ ને મોટું.
હમ્મ બધા અમદાવાદ છે અમારે તો.
પણ સર સરસ. બીજું તમારૂ નણંદ જે અમદાવાદ માં છે?
હા.
જે તમારે નણંદ છે હસબન્ડના વાઈફ બેન.
હ હા એ પણ ત્યાં જ છે.
પરંતુ તમારી ફેમિલી અમદાવાદમાં રહે એમ? ગુજરાત!
હા. ગુજરાતમાં બધા.
તમે કઈ રહો છો ગુજરાતમાં જ?
હા અમેં અહી નડિયાદમાં રહી્એ છીએ.
એટલે ગુજરાતમાં તમે
હા ગુજરાતમાં.
બરોબર્ ગુજરાતમાં જ લાગુ તમને. કેટલા વરસથી ત્યાં તમે શીફ્ટ છો? ના સો ટકા. તમે કેટલા દિવસ થી સો અહીંયા?
અમે તો હમણાં છીએ. હજી નક્કી નથી. અમે તો કેલા તેવીસ, ચોવીસ, વર્ષથી છીએ.
હલો, ગુજરાતમાં જ છો તમે તો
હમ ગુજરાત, હા નડિયાદમાં.
ઓહ! સરસ સરસ હારું કેવાય! અંતે હા, ચોક્કસ હ.
હ એ હા.
હલો.